હા આવે છે અવાજ હા. કેમ છું મજામાં.
બસ મજામાં તમે કેમ છો?
બસ મજા આ કેવુ છે તને
બસ શાંતિ છે
હા હા આ તો હમણાં જ બધું પોતાનું દિનચર્યા જોતી હતી તો એ જ વિચારતી હતી કે શિષ્ત કેટલું જરૂરી શે હ જો આપણામાં શિસ્ત હશે તો જ આપણને સફળતા મળી છેં એમ કહીએ છેએ ને કે શિસ્ત જ સફળતાની ચાવી છે
હા એ તો ઘણી સાચી વાત કીધી તમે અને સફળતા દરેક વ્યક્તિ મેળવવા માંગે છે પરંતુ સફળતા સુધી પહોંચવાનો જે રસ્તો છે તે આમ દરેકને મળતો નથી ને આ રસ્તો મહેનત સમય નુ આયોજન ધીરજ અને શિસ્ત માથી પસાર થાય છે
સાચી વાત છે અને શિસ્તી એટલે નિયમોના પાલન કરવું સમયનું મૂલ્ય સમજવા અને જવાબદારી પૂર્વક વર્તું અને સફળતા મેળવવા માટે પ્રતિભા અને મહેનત જેટલી જરૂરી છે એટલી જ જરૂરી શિસ્ત પણ છે અને આપણે કહી શકીએ કે પ્રતિભા તમને શરૂઆત કરાવે છે મહેનત તમને આગળ વધારે છે પરંતુ જો શિસ્ત હશે તો એ તમને સફળતા સુધી પહોંચાડે છે
હા એ તો તમે ઘણી સાચી વાત કીધી હા અને શિસ્ત એટલે આમ નિયમબદ્ધ જીવન જીવવાની કળા યોગ્ય સમય યોગ્ય કાર્ય કરવું પોતાની જે ફરજો ફરજો છે તે નિષ્ઠા પૂર્વક નિભાવવી સમય નું પાલન કરવું અને પોતાના વર્તન પર નિયંત્રણ રાખવું આ બધું આમ શિસ્ત નો જ ભાગ છે
હા અને શિસ્તનો અર્થ માત્ર નિયમોનું પાલન કરવું જ નથી પરંતુ પોતાની જાત પર નિયંત્રણ રાખવું પણ છે, સમયસર ઉઠવું સમયસર કામ પૂરું કરવું પોતાનું વચન પાડવું અને આપણી જવાબદારી નિભાવી આ બધું શિસ્તનો ભાગ છે અને સાચી શિસ્ત બહારથી લાવવામાં આવ આવતી નથી એ અંદરથી લાવવી જોઈએ
હા અને પ્રકૃતિ આપણને આમ શિસ્તનો સૌથી મોટો પાઠ ભણાવ છે સૂર્ય દરરોજ આમ સમયસર ઉગે છે અને આથમે છે ઋતુઓ સમયસર બદલાય છે નદીઓ પોતાનો માર્ગ વહે છે અને જો પ્રકૃતિમાં શિસ્ત ન હોત તો સમગ્ર વ્યવસ્થા ખોરવાઈ જાતા અને જયારે પ્રકૃતિ સિદ્ધ તો બધ્ધ છે ત્યારે આપણે બની શકીએ એમ
હા એ તો ખૂબ જ સાચી વાત કીધી અને ખૂબ જ સારું ઉદાહરણ આપ્યું ત મેં પ્રકૃતિનું કે જો પ્રકૃતિ સારી રીતે ચાલે છે શિસ્તપૂર્વક તો બધું સારી રીતે ચાલે છે. અને એવી જ રીતે આપણે પણ જો આપણે શિસ્તપૂર્વક આપણું દિવસનું આયોજન રહેશે તો કોઈ પણ અડચણ વગર સારી રીતે અ આપણું દિનચર્યા અને આપણું જીવન ચાલી શકશે.
હા એ તો સાચી વાત છે.
અને સફળતા માં શિસ્તનું તો મહત્ત્વ ઘણું જ છે કારણ કે આપણે જો યોગ્ય સમયનું આયોજન કરીએ. તો આપડે બધા જ કામ સમયસર પૂ પૂર્ણ કરી શકીએ છે અને અ સમયનો બગાડ થતો પણ અટકે છે.
હા.
ને દરરોજ થોડું થોડું કામ કરવાથી મોટા લક્ષ્યો સરળ બને છે અને છેલ્લે એક સાથે બધું કામ ભેગું થતું નથી, અને સફળતા તો કેવું એક દિવસમાં મળતી નથી, તે શિસ્તપૂર્ણ જીવનનું એક પરિણામ જ છે, સફળતા.
હા એ તો બડી સાચી વાત કીધી તમે. અને વિદ્યાર્થીના જીવનમાં પણ આમ શિસ્ત નું ઘણું મહત્વ હોય છે, નિયમિત અભ્યાસ સમયસર કોલેજ જવું શિક્ષકોનો આદર કરવો.
હોમવર્ક અને પ્રોજેક્ટ સમયસય પૂર્ણ કરવો. અને પરીક્ષાની પ યોગ્ય તૈયારી કરવી. આ બધું આમ વિદ્યાર્થીને સફળ બનાવે છે જો તે શિસ્ત રીતે પોતાનું કાર્ય કરે તો.
જે શિસ્તબદ્ધ વ્યક્તિ હોય છે. તેનો આત્મવિશ્વાસ પણ ખૂબ સારો હોય છે, અને એ એક વિશ્વાસુ માણસ પણ હોય છે બધા લોકો માટે, કારણ કે શિસ્તબદ્ધ વ્યક્તિ પર બધા જ લોકો વિશ્વાસ કરે છે. અને સમયસર અને જવાબદારીથી કામ કરવાથી એનો આત્સમવિશ્વાસ પણ વધે છે.
હા એ તો સાચી વાત છે. અનએ ઘણા હોશિયાર વિદ્યાર્થીઓ માત્ર આમ શિસ્તના અભાવને કારણે પાછળ રહી જતા હોય. તે જ્યારે સામાન્ય ક્ષમતા ધરાવતા વિદ્યાર્થીઓ નિયમિત મહેનત અને શિસ્ત થી આમ મોટી સફળતા મેળવતા હોય છે.
હા એ તો તમે ખુબ જ સાચી વાત કીધી, અને વી ધાર્થી જીવનમાં તમે કીધું એમ શિસ્તનું ઘણું મહત્ત્વ છે, કારણ કે નિયમિત અભ્યાસ સમયપત્રક પ્રમાણે તૈયારી, શિક્ષકો અને વડીલોનો આદર. અને હોમવર્ક પણ સમયસર કરવું. મોબાઇલ અને સોશિયલ મીડિયાનો મર્યાદિત ઉપયોગ કરવો. હવે આપણે ઉદાહરણ લઈએ કે બે વિદ્યાર્થીઓ સમાન બુદ્ધિશાળી છે. તો નિયમિત અભ્યાસ અને શિસ્ત રાખનાર વિદ્યાર્થી સામાન્ય રીતે વધુ સારું પરિણામ મેડવે છે.
હા એ તો સાચી વાત છે.
હા.
અને શિસ્ત આપડે માત્ર અભ્યાસ માં જ ના રાખવી જોઈએ, પરંતુ આપ પડે દરેક ક્ષેત્રમાં જરૂરી છે, જો ખેલાડી નિયમિત પ્રેક્ટિસ વગર સફળ બની શકતો નથી, લો તર, વૈજ્ઞાનિક, શિક્ષક, સૈનિક કે ઉદ્યોગપતિ દરેક વ્યક્તિની સફળતાના પાયામાં આમ શિસ્ત હોય છે.
હા, એ તો તમે ખૂબ સાચી વાત કીધી, અને વ્યક્તિગત જીવનમાં પણ શિસ્ત હોવું જોઈએ કારણ કે સ્વાસ્થ્ય માટે નિયમિત વ્યાયામ સંતુલિત આહાર લેવો. સારા વ્યવહાર અને સંયમ નાણાનો સમજદારીથી ઉપયોગ કરવો, અને રોજિંદા જીવનમાં નિયમિતતા લાવવી એ પણ ખૂબ જ શિસ્તનું કામ છે
હા અને આજના સમયમાં આમ શિસ્ત જાળવવી આમ વધુ પડકારજનક બની ગઈ છે. મોબાઈલ ફોન, સોશિયલ મીડિયા, ઓનલાઈન ગેમ્સ અને મનોરંજનના અનેક સાધનો આપણું ધ્યાન ભટકાવતા હોય છે ને ઘણા વિદ્યાર્થીઓ. કલાકો સુધી આમ મોબાઈલમાં સમય પસાર કરતા હોય છે અને પછી સમયના અભાવની ફરિયાદ કરતા હોય છે જો સમયનું આયોજન અને આત્મ નિયંત્રણ હશે. તો આ સમસ્યાઓ સરળતાથી દ દૂર થઈ શકે છે.
સાચી વાત છે અને સમાજના રાષ્ટ્રના વિકાસમાં પણ પ્રોસેસ ખૂબ જરૂરી છે કારણ કે ટ્રાફિકના નિયમોનું પાલન કરવું જાહેર સંપત્તિની સંભાળ કરવી. કાયદાઓનું પાલન કરવું અને શિસ્તબદ્ધ નાગરિકોથી જ મજબૂત સમાજ અને રાષ્ટ્ર બનાય છે.
હ તો અ ઘણી સાચી વાત કીધી કે શિસ્તા આપણને આમ જવાબદાર નાગરિક પણ બનાવે છે.
તો અને આપણે જાણે જે એમ કે મહાત્મા ગાંધીજીની જે જીવનકથા છે. એમાં પણ એમણે શિસ્તુનું કેટલું મહત્ત્વ બતાવ્યું છે એમણે જીવનમાં નિયમિત સાદગી અને આત્મશ તેનું એક ઉત્તમ ઉદાહરણ આપણે ગાંધીજીને કહી શકીએ
હા એ તો સાચી વાત છે. અને શિસ્ત નો અર્થ કઠોર જીવન જીવવું નથી તેનો અર્થ એ છે. કે જીવનમાં સંતુલન જાળવવું યોગ્ય સમય અભ્યાસ યોગ્ય સમય આરામ પરિવારને સમય. મિત્રો સાથે આનંદ અને પોતાના સ્થ સેન કાળજી આ બધું આમ શિસ્ત નો જ ભાગ છે.
સાચી વાત છે અને નિષ્ફળતા મળ્યા પછી પણ તમારે સતત મહેનત કરતી રહેવી. એ પણ એક શિસ્તનું જ વા વાત છે કારણ કે આપણે ઉદાહરણ લઈએ વિરાટ કોહલીનું. તો વિરાટ કોહલીને પણ ઘણી બધી નિષ્ફળતાઓ મળી. પરંતુ છતાં એણે કોઈપણ દિવસ પોતાની પ્રેક્ટિસ કરવાનું. ક્રિકેટ રમવાનું બંધ નહીં કર્યું. અને સતત પ્રયત્નો કરતા રહ્યા એણે પોતાની ફિટનેસ નિયમિત પ્રેક્ટિસ અને કડક શિસ્તને કારણે વિશ્વના શ્રેષ્ઠ ક્રિકેટરોમાં એમણે સ્ સ્થાન મેળવ્યું.
હા એ તો સાચી વાત છે અને ઘણા મહાનુભાવો છે જેમ કે મહાત્મા ગાંધીજીી. ડોક્ટર એપીજે અબ્દુલ કલામ સ્વામી વિવેકાનંદ. અને સરદાર વલ્લભભાઈ પટેલ જેવા મહાનુભાવો જીવનમાં એમના જીવનમાં. તેનું વિશેષ સ્થાન હતું અને તેમની નિયમિતતા સમય પાલન અને આત્મનિયંત્રણ જ તેમની સગવડતાનું રહસ્ય હતું.
સાચી વાત છે અને જો આપણે રોજ આપણા કાર્યો આપણે કયા કયા કામ કરવાના છે એના માટે સમયપત્રક બનાવીએ નાના નાના લક્ષ્ય નક્કી કરીને પૂરા કરીએ એને અને સમયસર જો આપણે સુઈ જઈએ અને સમયસર જાગી. જઈએ, મોબાઈલ અને સોશિયલ મીડિયાનો નિયંત્રિત રીતે ઉપયોગ કરીએ. અને આપણે આ જેે આપેલું વચન છે એ પાડીએ. રોજ પોતાની પ્રગતિની સમીક્ષા કરીએ. તો શિસ્ત તમારા જીવનમાં આપોઆપ આવી જશે. આ શિસ્ત તરફ વળવા માટેના જ અમુક નિયમો છે.
અને શિસ્તે આમ સફળતા ન પાયો છે મહેનતને યોગ્ય દિશા આપવાનું કામ જ કરતું હોય છે.
હા અને આ ફક્ત સમયપત્ર બનાવવાથી કંઈ નથી થતું પણ તમે જો એ સમયપત્ર બનાવો. અને જરૂરી નથી તમે સમયપત્રમાં કોઈ કોઈ ખૂબ જ મોટા મોટા લક્ષ્ય નક્કી કરો. તમે નાના નાના લક્ષ્ય નક્કી કરો અને એને પૂરા કરો તો પણ તમારા મનને સારું લાગે છે અને તમે શિસ્થતા તરફ આગળ વધવા માટે પ્રોત્સાહન મળે છે જો આપણે એકદમ શરૂઆતથી જ મોટા મોટા લક્ષ્યો લખશો સમયપત્રકમાં અને એ પૂરા નહીં થશે તો પછી આપણા મનમાં, અને આપણને એવું થશે કે હું નથી કરી શકતો તો, આપે પછી શિસ્તતા તરફ પડતા જ નથી એટલે માટે નાનાં નાનાં લક્ષ્યોથી શરૂઆત કરવી જરૂરી છે.
તો સાચી વાત છે અને શિસ્ત વગરની પ્રતિભા પણ અધૂરી છે. પરંતુ શિસ્ત સાથેની જે સામાન્ય પ્રતિભા પણ અસાધારણ સફળતા મેળવી શકતી હોય છે.
સાચી વાત છે, અને આજના સમયમાં શિસ્ત ઘણી જરૂરી હોય એટલા માટે પણ મને છે કે ટેકનોલોજી અને સોશિયલ મીડિયાના યુગમાં ધ્યાન ભટકાવતી ઘણી બધી બાબતો છે. અને આવી પરિસ્થિતિઓમાં આત્મશ્રેષ્ઠ સફળ આત્મશિસ્ત હોય તો એ સફળતા માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ ગુણ છે. કારણ કે શિસ્ત વિના પ્રતિભા પણ ઘણી વાર અધૂરી રહી જાય છે.
તો ઘણી સાચી વાત સારું સારું ચલો.
હ હા સારું ચલો.
હા.